હા, કેમ છો?
મજામાં તમે કેમ છો?
પણ મજામાં છું. આજે સ્કૂલમાં કરિયર વિશે ડિસ્કશન હતુ.
શું હતું ડિસ્કશન માટે?
અ ટીચર બધાને પૂછતા હતા, કે તમારી ડ્રીમ જોબ શું છે?
હલો
ટીચર બધાને પૂછતા હતા કે, તમારી ડ્રીમ જોબ શું છે?
તો જવાબ શું હતો?
અ મને ટીચર બનવું છે અને તને
હમ અ. મને તો સોફ્ટવેર એન્જિનિયર બનવું છે.
વાહ. સોફ્ટવેર એન્જિનિયર કેમ બનવું છે તને?
મને કોમ્પ્યુટર અને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે.
વાહ, એ તો બો સરસ વાત છે. તને કોડિંગ આવડે છે.
હમ અ. મને કોડિંગ તો આવડતી થોડી બેસીક ખબર છે હજુ શીખું છું.
વાહ, એ તો સરસ વાત છે. આજકાલ ટેકનોલોજી ફિલ્ડમાં ઘણો સ્કોપ છે.
હમ અ એને નવી નવી ઓપોર્ચુનિટી પણ મળે છે.
હા. મને ટીચર એટલા માટે બનવું છે, કેમ કે મને બીજાને શીખવાડું જ ગમે છે.
એ તો બો સારી વાત છે.
હા, ટીચર સોસાયટી માટે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે.
બિલકુલ, ટીચર વગર નોલેજ પોસિબલ નથી.
હા, એ તો સાચી વાત છે. તને સ્કૂલમાં કઈ સબ્જેક્ટ સૌથી વધુ ગમે છે?
મને સ્કૂલમાં તો કોમ્પ્યુટર અને મેથ. તને?
અ મને તો ગુજરાતી અને ઇંગ્લિશ.
એટલે ટીચર ફિલ્ડ તને શૂટ થાય.
હા, એટલે જ મને સ્પીચ અને એક્સપ્લેનેશન આપવું ગમે છે.
તને ક્યારે ક્લાસમાં એક્સપ્લેન કરવાનો મોકો મળ્યો છે?
હા મળ્યો છે, એક વાર હું પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં હતો
તો તને ડર લાગ્યો હતો?
પહેલા લાગ્યો હતો પણ પછી કોન્ફિડન્સ આવી ગયો.
હમ કોન્ફિડન્સ કરિયરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હા બિલકુલ
તને લાગે છે કે ડ્રીમ જોબ માટે હાર્ડવર્ક જરૂરી છે?
હા ચોક્કસ જરૂરી છે.
હમ તો સક્સેસ ઈઝી રીતે નથી મળતી.
હા, રેગ્યુલર પ્રેક્ટિસ અને ડેડિકેશન જોઈએ. તને ફ્યુચરની ટેન્શન થાય છે ક્યારેક?
હમ થોડી ઘણી. તને?
હા મને પણ ક્યારેક ટેન્શન થાય, કારણ કે કોમ્પિટિશન બહુ વધી ગયું છે.
હા, દરેક ફિલ્ડમાં કોમ્પિટિશન છે. પણ જો ઇન્ટરેસ્ટ હોય તો કામ કરવાની મજા આવે.
હા એ તો તમે બવ સાચી વાત કીધી. તને ઓફિસ જોબ ગમે કે બિઝનેસ?
હમ, મને તો ઓફિસ જોબ ગમે. તને?
મને સ્કૂલ એન્વાયરમેન્ટ ગમે છે.
હમ્મ, તને નાના બાળકોને શીખાવડું ગમે?
હા ગમે ને, ખાસ કરીને પ્રાઈમરી સ્ટુડન્ટસને.
વાહ. પ્રાઈમરી પૅશન પણ હોવું જ જોઈએ એમાં.
હા પણ મને એન્જોય થાય તેને ભણાવવામાં.
તને ઓનલાઈન ટીચિંગ વિશે શું લાગે છે?
યુઝફુલ છે પણ ક્લાસરૂમની મજા અલગ જ હોય છે.
હમ આ તો સાચી વાત છે. હા ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન સારી હોય છે.
હા, એ તો સ સાચી બોલ્યા તમે. અ તને વર્ક ફ્રોમ હોમ ગમે?
હમ્મ, મને તો વર્ક ફ્રોમ હોમ બહ ગમે.
હા ઘ હા અ પણ અ ઘરમાં ડિસ્ટ્રેક્શન વધુ હોય છે. ઓફિસમાં પ્રોપર ફોકસ થાય.
હમ તને પણ સેલરી ઈમ્પોર્ટન્ટ લાગે છે? કે પેશન?
મારા મતે તો બંને ઇમ્પોર્ટન્ટ છે.
હમ્મ. અ પેસા માટે કામ કરીએ તો હેપીનેસ ઓછું મળે.
હા, અને ફક્ત પેશન હોય પણ ઈન્કમ ના હોય તો પ્રો પ્રોબ્લેમ થાય એટલે બેલેન્સ જરૂરી છે.
આ, તને લાગે છે કે પેરેન્ટ્સનો સપોર્ટ ઈમ્પોર્ટન્ટ છે?
બહુ ઇમ્પોર્ટેન્ટ છે.
હા મો અ તેમના સપોર્ટથી આપને આપણેને કામ કરવામાં મોટિવેશન મળે છે અને કોન્ફિડન્સ પણ વ વધી જાય છે.
તને ક્યારે કોઈ એ ડિસ્કરેજ કર્યું છે?
અ હા, એકવાર લોકોએ કહ્યું કે આ ફિલ્ડ મુશ્કેલ છે.
પછી શું કર્યું?
મેં તો ઈગ્નોર કરી અ કરીને અ અને મહેનત ચાલુ રાખી મારી.
એ સારી વાત છે દરેક વ્યક્તિની ટેલેન્ટ અલગ હોય છે.
હા બિલકુલ, અ તને કઈ ફેમસ પર્સન થી ઇમ્પ્રેશન મળે છે?
હમ, હા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ થી બને.
હા મને પણ એનાથી ઇ મોટિવેશન મળે તેમનું લાઈફ ઘણું ઇન્સ્પાયરિંગ છે. સિમ્પલ લાઈફ અને મોટા સપના.
હમ્મ. અ ડ્રીમ બિગ નો મેસેજ મને બવ ગમે છે.
હા, એ મેસેજ તો મને પણ ગમે. તને લાગે છે કે માર્ક્સ જ બધું નથી હોતા?
હા સ્કીલ પણ ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન અને કોન્સિડ્રંટ પણ જરૂરી છે.
હા એ તો તને સાચી વાત કીધી, તને ઇન્ટર્નશીપ વિશે ખબર છે?
હમ્મ હા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળે છે.
હા આજકાલ કંપની એક્સપિરિયન્સ પણ જોઈએ છે, એટલે પ્રેક્ટિકલ લ લ લર્નિંગ યુઝફુલ છે.
હમ્મ, તને ટીમવર્ક ગમે જ છે કે?
હા મને અ સાથે કામ કરતા ઘણું શીખવાનું મળે.
તન લાગે છે કે એઆઈટી જોબ પર અસર પડશે?
હા થોડુંક પડશે પણ નવી જોબ્સ પણ આવશે.
ટેકનોલોજી સાથે અપડેટ રાખવું જરૂરી છે, કન્ટિન્યુસ લર્નિંગ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે.
હા એ તો તને સાચી વાત કહી, તને ફોરેનમાં જોબ કરવી ગમે?
હમ્મ એક વાર એક્સપિરિયન્સ માટે હા તને?
મને તો ઈન્ડિયામાં જ રહેવાને કામ કરવાનું ગમે.
ફેમિલી પાસે રહેવું સરું લાગે છે.
હા ફેમિલી પાસે રહેવું સારી લાગે છે, તને ઈન્ટરવ્યુ નો ડર લાગે છે?
હમ્મ મને તો બહું લાગે છે.
હા ડર તો મને પણ લાગે, પણ પેશન્સ થી કોન્ફિડન્સ આવી જાય.
શું મોકટેસ મો કે ઇન્ટરવ્યુ હેલ્પફુલ હોય છે?
હા તને લાગે છે કે અ સક્સેસફુલ માણસમાં કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ?
હમ્મ, હાર્ડવર્ક, પેશન અને ડિસિપ્લિન પણ હોવી જોઈએ, બિલકુલ હોવી જોઈએ.
હા કોન્ફિડેન્સ અને ઓનેસ્ટી પણ, તને ફ્યુચરમાં મોટા ઓફિસમાં કામ કરવું છે?
હા, મોડન ઓફિસ માં.
વાહ એ તો બવ સારી વાત છે, તને સ્કૂલમાં સ્ટુડન્ટ સાથે ટાઈમ પસાર કરવાની મજા આવશે?
હા, મને તો આવશે ટીચિંગ ફન પણ હોય છે.
હા, તને ઓનલાઈન ક્લાસીસ લેવાની ઈચ્છા છે ફ્યુચરમાં?
અમ હા મે બી યુટ્યુબ ચેનલ પણ શુરુ કર્યું.
હા, વાહ એ તો મસ્ત આઈડિયા છે, અ તેને સ્ટાર્ટઅપ શરૂ કરવાની છે ક્યારે?
હમ્મ, ના ફ્યુચરમાં ફ્યુચરમાં દેખવુ જોઈએ.
હા. ચાલો ફિર આપણે મળીને વાતગીરી કરીએ.
ઠીક છે.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.